ગુરુ દેવદત્ત
ગુરુ દેવદત્ત
કેમ છો?
બસ મજામાં ભાઈ
હ શું કરો છો હમણાં?
બસ જમી લીધું હવે થોડુંક કામકાજ તો નહી થોડો આરામ કરવો છે. બોલો બોલો
બસ પાંચ દસ મિનિટ હોય તો થોડું વાત કરી લીએ. હા બીજું શું જમી લીધું તમે?
હા જમ્યાને.
હમ હમ બસ હવે એજ બાબતે વાત કરવી હતી થોડું મકાન બાબતે મારું ઘરમાં કેવી રીતે આપડે કરી શકાય. તમે એન્જિનિયર છો તો થોડી તમારી સલાહ લઈએ.
હા બરાબર
ઘરમાં થોડું રિનોવેટ રિનોવેશન કરવું પડે એવું છ છે ને થોડું મક કાનમાં થોડું છે, ચેન્જીસ કરવા જેવું છે. છે એવું લાગે છે એટલે થોડું ચલા લઈને કરીએ એમ.
કઈ વાંધો નહીં કરી શકાય.
પણ હમણાં હવે વરસાદ ચાલુ થવાનો છે. છે. પણ તે સાથ પ્લાનિંગ કરી રાખીએ તો દિવાળી પર ચાલુ કરી શકાય.
હા
હમણાંથી પ્લાનિંગ કરો તો તમારું બજેટરી છે, એસ્ટિમેશન છે. પ્લાનિંગ થોડું કરી રાખો બે ત્રણ સ્કેચિસ બનાઈને હવે તો શું છે કે મ્યુનિસિપટ એરિયામાં આપડું આઈ ગયું એટલે પરમિશન લેવી પડે. મ્યુનિસિપલમાં પ્લાન પાસ કરાવો પડે. કે અમારે આ રીતનું સુધારા વધારા કરાવા છે. તો ત્યાંથી પછી એ લોકો પરમિશ શન આપે અને કંઈક એમે ગાઈડલાઈન બી આપે એમ એ લોકોના નિયમસ હોય બધાં કે ભઈ આ રીતના અટલું છજ્જુ બહાર કઢાય, આટલી હાઈટ પર છજુ કઢાય. પછી માર્જિન આટલું છોડુ પડે રોડથી પછી તમારી કમ્પાઉન્ડ વોલ કેટલી ઊંચી કરી શકાય. તમારી હાઈટ મકાનની કેટલી હોય, અને પાણીના નિકાલ છે, વરસાદી પાણી નિક કાલ છે ને પછી આ તમારા ટોયલેટના પાણી નિકાલ છે એ બધ ની વ્યવસ્થા બધી બતાવી પડે એ લોકોને એ પ્રમાણે એ લોકો પરમિશન આપે પરમિશન લેટર આપે બાંધકામની પરમિશન અને કેહવામા આવે
પરમિશ
હમ બાંધકામની પરમિશન એટલે બાંધકામ પરમિશન બિલ શોર્ટ ફોર્મ છે એમ્પેરશન જ કેને એ નકશા તમારે પેલા સબમિટ કરવા પડે બનાવીને એ બાંધકામ શાખામાં જમા કરાવો પડે હ મ તો આપડે તો શું છે હવે હમણાં આમ મકાનની દ્રષ્ટિએ અંદર થી કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ છે નહી
આપડે હવે મકાન આખવું જો બનાવવું હોય તો ઉપર ઉપરનું જ એકલું કરી શકાય કે નીચેથી આખું પયાેથી જ કરવું પડે
ના પાયાથી કરે તો તો બહુ બેસ્ટ પણ હવે શું છે કે પાયામાં હમણાં તાત્કાલિક કરાય એવું મને નથી લાગતું પણ એક બે વર્ષ પછી અથવા પાંચેક વર્ષ પછી આપણે પાયાથી ઉઠાવી હતી તો વધારે બેટર રહે
હમ
કે હમણાં હમણાં હાથ પર પૈસા જોઈએ પેલા તો ફર્સ્ટ થિંગ બીજું અલ્કેશભાઈ નીચે થોડો ખર્ચો હમણા કર્યો છે પાંચ સાત વર્ષ પહેલા જ એટલે એ બધું હમણા કડી કાઢ છે આપડું એ મકાન ઉપર ઉપર ન અંદર તો કોઈ પ્રોબ્લેમ છે નહી પણ બહાર હવે થોડી દિવાલોને બધું ખરાબ થવા માંડી છે. એટલે એને રિપેરિંગ માગે છે અને પેન્ટિંગ માગે છે. એટલે એ એ એ કરવા જઈએ છે. તો આ પૈસા પછી જયારે તોડી નાખે ત્યારે બધા નકામાં જેમની ચાલ કે ભાઈ રીપેરિંગ કરે હા એટલે હમણાં એવું કઈ લીકેજ બીકેજ થતું નથી આપડી બોલો માંથી બારથી અંદર પાણી પાણી આવો માંડે ને તો તમારે કરાવું જ પડે ખ્યાલ આવ્યો ને કે આપડે એવું કઈ રીતે જ કોઈ રૂમમાં આપડે કોઈ જગ્યાએ સીપેજ કે લીકેજ કરશું ન ત્યારે શોકે છે અ દરવાજામાં બીજું કોઈ પ્રોબ્લેમ નથી ખાલી આ આગળનું આ છાપરું છે તે થોડુંક કરાવવે તો ચાલ એ પણ હવે એ જોઈએ છે આપણેે આ બહારનું ટેરેસ છે ને
હા
ખી કવડ કરી નાખીએ
બરાબર
થાય ત્યાં આગળ એક રુંમ મોટો થઈ જાય હોલ જેો આમ ખુલ્લો જ રાખવાનો ફરતે બાજુ ખાલી ઉપર પત્ર નાખી દેવાના જેમ પલા અ શું નામ રેલી વાળ છે ને જન ભાઈ એમણે નાખ્યું છે ને પતરા એ ઉપર ખાલી પતરા ના શેર ના ત ડક ના આવે બે બારી લગાવવાની નહી ખુલ્લું જ રહે એટલે ફરતી બાજુ છોકરાઓ બી બેસીને વરસાદ આવતો હોય તોી બેસી અને ક્લાસીસ ત્યાં સરસ લઈ શકે ઇંચકા પર બેસીને ક્લાસીસ લઈ શકે ત્યાં ખાસ છોકરાઓ બેસી શકે આરામથી કોઈ તક ને છજાત થોડું છાપરું છે થોડું થોડું બાર કાઢ નાખવાનું બે ફૂટ એટલે વર્ષા અભ્યંદનના આવે એવું કરી સકાય ફસ્ટ ક્લાસ એટલે એક સોલ્યુશન છે બાકી રિનોવેશન તો આ નવેસરથી બના્યા તો બુ મજા આવીાય બહુ સરસ પ્લાનિંગ થઈ જાય અને એરિયા હજાર હજાર સ્વેર ફીટ આપણને મળે એક ફ્લોર પર
હમ એટલે નીચે ફ્લોર એ બાપાજી લોકો ના નીચે
નીચે ના એ તો પછી એવું નહી કરવાનું ગ્રાઉન્ડ ફ્લોર પર બાપાજી નો નહીં કરવાનું ગ્રાઉન્ડ ફ્લોર પર તો પાર્કિંગ જ ખના આમ એ ને ગાડીઓનું બધું છે ને જોકે આપડે તો ગ્રાઉન્ડ ફ્લોર છે સામે પ-પાર્કિંગની જગ્યાના રોકીએ તો બી ચાલે. નીચે બનાવી દે તો બી મસ્ત બની જાય
પાર્કિંગ બની જાય બે ગાડી તો પણ ભવિષ્યમાં બે ગાડી હોય
બે બે ગાડી પાર્કિંગ રાખેલું હોય તો શું છે સેફ અંદર રે બાકી કોમન પ્લોટમાં મને તો કોઈ એવ વાંધો નથી કોઈ મૂકે જ છે બધા. પણ જયારે એ કોમન પ્લોટ એ લોકો ઓક્યુપાય કરી દે સમજો કે બાઉન્ડ્રી કરી દે એને ને પછી ત્યાં ડેવલપમેન્ટ કરે બગીચો બનાવવાના બધું કર તો ગાડીઓ પછી મૂકવાની તકલીફ પડે. એ વખતે ગાડીનું પાર્કિંગ હોય તો આપડી ગાડી એ આપડા કમ્પાઉન્ડ માં અંદર લોકે એન કીમાં રહે બાર જઈએ પાંચ દસ દિવસ તો એ મૂકીને જવાય. બ થઈ શકે. બીજું
એ એટલે એ બધું થોડુંક ઘરના કામ છે એ કરાવવું પડે એવું છે એટલે થોડુંક એસ્ટિમેટ
હા તો તે કાઢી નાખી ખર્ચો કેટલો થાય ત્યાં આપડે કાઢી નાખીએ ખર્ચો. થોડું વર્કઆઉટ કરી લઈએ એના પર.
વર્કઆઉટ કરીએ ને થોડું જેવું બેસ્ટમાં બેસ્ટ બનેું ટ્રાય
હમ્મ, હમ્મ, હમ્મ થઈ શ્રુતિ જોડે વાત થઈ પછી?
કઈ?
શ્રુતિ જોડે વાત થઈ?
શ્રુતિ જોડે વાત ના થઈ. એના ફોન નથી એ ઉઠાવતો એ લોક
હા હા હા એટલે હમણાં કદાચ પેલો ચાલતો હશે મેળા વડેલો. મેળા વડું ચાલતું જ હશે કદાચ જમવાનો ટાઈમ બી હૈ. જમવાત એક વાગે છે ને?
હા, એટલે વાત નથી થઈ. આવશે જોઈને મિસકોલ માઇરો મ જોયો જોઈને કરશે.
હા એટ બીજુ તો પ્લોટ બાર લઈને ત્યાં બનાવે તો વેધર એપાર્ટમેન્ટમાં લેતો બી
હમ્મ.
એપાર્ટમેન્ટમાં ગોઠવીએ ને તો સીધું અહિયાં આ એજ ઈ ટીજ રવા દેવાનું, ને કે એપાટ મેન્ટ માં થ્રી રબી એચ કે લઈ લે ને
હા રેહવા દઈને, કોઈને પછી ભાડે આપવું પડે ને?
કયું આ ભાડે નહી આપવાનું ભાડે એ આપી શકીએ આપવું હોય તો તો બાાડું બી આવી શકે તો એમાંથી પેલાના હપ્તા ભરી શક
ભાડે આપી શકાય તો તો પછી ખાલી પડી રેતા
હા, એટલે એવું વિચારાય ખરું. આ ભાડે આપવું હોય તો અપાય વાંધો નહી. કેમ કે અલગ અલગ રૂમ આપે તો સ્કૂલ વાળા છોકરાઓને જ આપવાનું. મગજ માર રી નહીં. છોકરાઓ સ્કૂલ ના હોય ને ભણતા હોય અહીંયા લેડીસ હોય કે બે ત્રણ કે એટલે છોકરીઓ હોય, તો આ રૂમમાં તારા રૂમમાં જે બે ત્રણ છોકરીઓને સેટ કરી દેવાની. ટોયલેટ બાથરૂમ કોમન બધાને પેલા રૂમમાં જઈ શકે બધા પેલા રૂમમાં ચારેક માણસ ત્યાં રહી જાય. એટલે ચાર ને ત્રણ સાત જણા તો આરામથી રહી શકે. સાત જણા રે એટલે એક જણ પાસે પાંચ હજાર તમે લો ને પી જી ના તોવિસાત હાથ ને પાંત્રીસ હજાર રૂપિયા તમારો ખર્ચો મલી જાય. તમારે કરવાનો હોય ખર્ચો કેટલો મેન્ટેનન્સ નો કદાચ પાંચ હજાર રૂપિયા ખર્ચો આવે મહિને હ સાબુને આને તેને કઈ દેવ પડે તો બાકી એ રીતના સરસ સેટ થઈ જાય રસોડું કોમન રસોડામાં જે બનાવું તો બનાવે તો પછી તો થરસ થઈ જાય મસ્ત થઈ જાય કેમ કે આવક ચાલુ થઈ જાય ને એક આવક આપણને ફિક્સર આવક જોઈએ છે હા એટલે એક ફિક્સ ઈકમ જોઈએ છે આપને ગમ થઈ જાય ને તો આપણને થોડું હેડ ઓછું છેઈ કેહેવાય નોકરી ના ભી થોડા પેલાદાય એવું છે
એ રીતે હવે બિઝનેસ જ સેટ કરો પડે તમે છોરીમાં તો કઈ છે નહી આવી રીતે બધું સેત કરી ને થોડુંક
હા ઇન્કમ નો સોર્સિસ સુધી કાઢવો પાડે આપડે તો પેલે ત્યાં ગોઠવી નાખવા ત્યાં જો એક કા કોઈ કામ થઈ જાય આપડું ત્યાં આગાળ કરી દેવાનું ચારેક વર્ષ પછી આપડે મળે તેવું ગોઠવવાનું એટલે ચારેક વર્ષ સુધીમાં આપણે અહિયાં ભી કહીએ ને ત્યાં પછી પેલું રેડી થાય એટલે ત્યાં શિફ્ટ થઈ જાયને એવું કરી શકાય બરાબર ને
હાથમાં પણ પૈસા જુએ બીજું કાઈ નહિ
પૈસા તો એવું છે ને કે પૈસા તો
આવાજવામાથોડું ઘણું આમ તેમમ કરવામાં ખર્ચો થ થાય એમાં જુએ ભાઈ
સાથે જોઈએ પ્લાનિંગ તો કરવું જ પડે બરાબર ને
એટલે એવું પ્લાનિંગ છે તો કરીએ તો
કઈ વાંધો નહી ગોઠવીએ આપડે
ગોઠાવએે સારું ચાલો ગુરુદેવ દત હા